હલો
હેલો
બસ મજામાં શું કરો છો તમે?
શું નથી
જમી લીધું
હા જમી લીધું
હમ
આ શું બનાય જમવામાં
અમારે અમારે બટાકાની સબ્જી ને રોટલી ને સાસ તમારે
આ દાલ ભાત રોટલી અને શાક બનાયવું તાક છાસ પણ છે
એમને કેટલી પડે ગરમી ના હિસાબે તો એવું જ ભાવે ને સાસ વાસ હોય દહી તો જ જમવાની મજા આવે
હાચી વાત કહીં ગુજરાતી ભોજન ની તો વાત જ અલગ હોય છે
હા તો એજ ને ગુજરાતી માં તો એ જ માનવું અને તોજ મજા આવે ને એ પાછું ગરમી પણ એટલી પડે છે
હા આપણું ખાનપાન સ્વાદિષ્ટ હોય સાત સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે
હા ને પી રાતના બધ દાળ ભાત બનાવી દેવાના
હાચી વાત અ ઘરનું તાજું ભોજન હંમેશા બહારનું ભોજન કરતા આ સારું હોય છે
હમ હમ એ વાત હાચી
તમે સવારમાં નાસ્તો તમે અ સવારમાં નાસ્તામાં શું
સવારમાં નાસ્તા પૌવા છે કે ભાખરી છે એ બધું બનાવીએ છીએ.
હાચી વાત મારા ઘરે પણ થેપલા ખૂબ પસંદ કરવામાં આવે છે.
હા. તમે પણ એજ બનાવે છે નાસ્તામાં?
હા અ થેપલા માત્ર અ થેપલા યા યાત્રા દોરાન પણ ખુબ કામ આવે છે. અ કેમ કે લંબ લંબા સમય સુધી તાજા રહે છે.
હા હા. પણ સાચી છે.
અને સાથ આપણું હોય આપણું હોય તો સ્વાદ વધી જાય.
હમ્મ એ વાત સાચી હે.
તમે ચા વધારે પીવાનું પસંદ કરો છો?
ગરમીમાં તો આતલી ચા નય પીતા. ખાલી બે ટાઈમ જ પીએ છે.
હાછી વાત. હા પણ હવે ઓછી કર દેવી. તો વધારે છાશ સ્વાસ્થ્ય માટે અ સારી નથી.
હા એ બી વાત સાચી છે તમારી. એ પાસે ગરમીનો મોસમ એટલે એટલી બધી નહિ ભાવતી.
હાચી વાત. પાણી અને તાજા ફલોનો રસ વધારે લેવો.
હમ્મ એ વાત હાચી તમારી. સેલ્લરી ના રસ હે.
હા હાછી વાત. અ ડોક્ટર પણ એ જ કહી કહે છે કે રોજ ખુબ પાણી પીવા જોઈએ.
હા હા. કેટલી ગરમી પડે છે. વરસાદ તો આવતો જ નહી બિલકુલ.
હા બહુ ગરમી છે. અ સ પાની શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદ કરે છે.
તો એજ ને વરસાદ તો બિલકુલ નહી આયો હમણાં. વરસાદ આવે થોડું બોહત ઠંડક થાય.
હાછી વાત. આજકાલ ફાસ્ટ ફૂડનું અ ચલન ખૂબ વધી ગયું છે ને?
હા ગરમી ગરમી છેને એના હિસાબે બહુ ચાલે છે ફાસફુડનું.
હા બાલકોનો પિઝ્ઝા, બર્ગર, નૂડલ્સ ખૂબ ગમે છે.
હમ્મ.
પણ રોજરોજ ફાસ્ટફૂડ ખાવો અ યોગ્ય નથી.
હા એબી વર વાત સાચી હે તમારી.
હા એમાં તેલ, મીઠું અને મસાલો વધારે થાય છે ને.
એ તો પર ગરમ મસાલોને બધું નાખેને એનાં હિસાબથી એ બધું થાય.
હાચી વાત.
હ એક તો ઘરે બનાવી છીએ અને એક હોટલ નું ખાય છે રાતદાડાનો ફરક છે.
હાચી વાત છે. અ આનાથી વજન વધી શકે અને બી. પી અ બીજી પણ તકલીફે બહુ થાય છે.
એ તકલીફો તો થાય જ છેને એના હિસાબથી તો પબ્લિક બીમાર પડે પછે. આ ઘરનું બહારનું ખાવુ છે એતો.
હા એટલે જે ઘરનું ભોજન સર્વોત્તમ માનવામાં આવે છે.
એજ ને ઘરનું જમવાનું ને બહારનું જમવાનું તો ઘરું ફરક પડે ને.
અ તમે બાલકોને સ્વાસ્થ્ય સ્વસ્થ ખાનપાન માટે કેવી રીતે પ્રેરણા કરો આપો છો?
બાળકોને તો બહારનો તો કંઈ ખવારતો જ નહી. ઘરે જ બનાવીએ છીએ જમવાનું જે બનાવો છો. એમને કઈ જ જમવાનું હોય કોઈ બી નાસ્તો કરવાનું તો ઘરે જ બનાવી દઈએ છીએ. એના હિસાબે બહારનું તો ખાવાનું બંધ જ કરી નાખ્યું. બહાર ખવાડવાનું ની જે બનાવવાનું ઘરે જ બનાવી નાખવાનું. એના હિસાબથી બીમાર ના પડે, પણ બહાર નું ખાયે તો બીમાર પડે.
હા હાચી વાત.
મોસમ બી એવો ચાલે એના હિસાબ થી તો કાંઈ એવું ખવાડે જ ના બહાર નું એવું. હોટલમાં કેવું બનાવે, હવે કેટલા દિવસનું પડ્યું હોય બધું.
હાચી વાત.
એના કરતા ઘરે બનાઈએ છીએ એટલે કોઈ ઓલું ના કેવાય કોઈ.
હા. હું તેઓને ફૂલોની સુંદર પ્લેટ બનાવીને, આપું બાળકોને. હા.
એજ ને. બધું ઘરે હવે આજકાલ બધું એવું થઈ ગયું ને હવે નહીં પેલા જેવું આવતું કોઈ ભી વસ્તુ. કેરી બી પેલા કેવી આવતી ને હવે કેવી બી આવે છે.
હાચી વાત. અહ ગ રંગબેરંગી ફૂલ અહ જોઈન બાલકો ખુશી હોય છે.
હા એ ભી હૈ.
હા, હા અમારા ઘરે અહ દરરોજ એક ફલ ખાવાનો નિયમ છે.
અચ્છા.
હા, અહ સરફરન, કૈઠું, પપૈયું દ્રાક્ષ અને જામફળ સ્વસ્થ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદેમંદ છે.
હમ્મ, એ બી વધાર થઈ જાય તમારે.
તમે છાશ પીવાનું પસ પસંદ કરો છો?
અરે બુધ ખુબ. મને બે ટાઈમ છાશ ભાવે છે, સવાર, સાંજે બે ટાઈમ.
હાચી વાત, હા. અહ ગુજરાતમાં છાસ નો ભોજન નો મહત્ત્વ વધારે છે.
એ તો જમવા બેહે એટલે છાસ તો જોવે, પેલા સાસ જોવે, પછી જમવાનું.
હા છાસ પીવાથી પાચન શક્તિ, સારી થા અહ સારી અહ શક્તિ સારી થાય છે.
તો એજ ને. ને એની ને એની મસ્ત ભાખરી બનાવઈ નાખવાની તો સાસ હોય.
હાચી વાત. અને ગરમીમાં શરીરને ઠંડક પણ આ આપે છે.
એજ ને. આખો દિવસ ગરમ ખાઈ એના કરતા ક ઠંડુ ખાઈએ તો એમ પેટમાં ભી ઠંડુ રહે.
હાચી વાત. અહ મારા દાદા રોજ જમ્યા પછી છાસ પીતા હતા. અને જૂની-જૂની પીઢીના ખાનપાનમાં ખુબ સમજદારી હતી.
પેલાનું ખાન પાાન ને હમણૂ નું ખાન પાાન તો રાત દિવસ નું આખું વાત જ અલગ છે એની તો. પેલાના પબ્લિક ક્યાં ચાલી ને જાતી, હવે કઈ આટલાથી આટલા હુધી આપણાથી નહીં ચલાતું.
હાચી વાત. અહ તેવા સાદા અને પૌષ્ટિક ભોજન લેતા હતા. એટલે તો તેવા લંબા અને સ્વસ્થ જીવન જીવતા હતા.
હા.
તમે શું માનો સો? સવારે નાસ્તા કરવાનું મહત્વ શું છે?
ચેનો?
અહ સવારે નાસ્તા કરવાનું મહત્ત્વ શું છે?
મને મને ચવારે નાસ્તા માં પૌવા ગમું કે તે પૌવા ગમે છે યા પછી ભાખરી. ચા અને ભાખરી. ચા અને ભાખરી નાસ્તા કરવાની મજા આવે.
હાચી વાત. ઘણા લોકો નાસ્તા કર્યા વગર કામ નીકલી જાય છે. એ સારી આદત નથી. નાસ્તો દિવસની અહ શુરૂઆત માટે જરૂરી છે.
એ તો જરૂરી જ છે. ને કામ ઉપર જાય એના પેલા તો નાસ્તો કરવો જ જોઈએ આપણને.
હા. એનાથી શરીરમાં તાકત રહે છે. અને ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદ અહ મલે છે.
એજ ને પેલા નાસ્તો કરેલો હોય તો આપને કામ ભી થાયને એના કરર કામ જ ના થાય
ને કામ તો આખી જિંદગીનું છે
હાચી વાત તમે મીઠાઈમાં શું પસંદ કરો છો
મીઠાઈ માં કાજુ કતરી હ રસગુલ્લા એ તમે
મને શ્રીખંડ અને મોહનતાાલ ખુબ ભાવે છે
અચ્છા
અ મને બાસુંદી અને ખીરની ખીર પંચ પસંદ છે પણ મીઠાઈ મર્યાદામાં ખાવી જોઈએ
હા એ બી વાત હાચી તમારી
કેમ કે વધારે મીઠું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે
હમ્મ એની સાસની બી એવી જ આવે છે એકદમ મીઠી મધ ના ડાયાબિટીસ થતી હોય તો થઈ જાય તમને
હા સંતુલિત આહાર અ સ્વાસ્થ આહાર જે સ્વાસ્થ સર્વોત્તમ છે તમે શાકભાજીમાં શું વધારે બનાવો છો
શાકભાજી માં મને ફેવરેટ તો મારે કારેલા છે
હાછી વાત
કરેલા છેે એ યા પછી અમુક અમુક સબ્જી બી ફેવરેટ છે ભ
હા લીલા શાક સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયક છે
એજ ને કે પાલક છે તેમને